લો.
હા, કેમ છો?
હું મજામાં છું બેન તમે કેમ છો?
હું પણ મજામાં છું. તો હું આજે એક ટોપિક ઉપર વાત કરવા માંગતી હતી.
હા બેન.
એ ટોપિકનું નામ છે કે સફર વ્યક્તિના ગુણ. એ મા તે અહ સફળ વ્યક્તિ એ જ હોય છે જે પોતાના લક્ષ્ય અને મહેનત અને શિસ્ત કે આત્મવિશ્વાસ દ્વારા હમ્મ પ્રાપ્ત કરે છે. જેમ સફળ વ્યક્તિ એક દિવસમાંમાં હોતું નથી, બનતું નથી પરંતુ, ટે સતત પ્રયત્ન કરે ધીરજનું પરિણામ આપે. દરેક સફળ વ્યક્તિમાં કેટલાક વિશેષ ગુણો હોય છે, જે એને બીજા લોકોથી અલગ બનાવે છે, અને તેનું મહેનત. તે મહેનત સફળ વ્યક્તિ દરરોજ મહેનત તો કરતું હોય છે. અને કોઈ પણ વ્યક્તિ મહેનત વગર સફળ બની શકતી નથી. સફળ વ્યક્તિ એ દરેક કામ સંપૂર્ણ નિષ્ઠા અને લગ્નથી કરે છે. તે મુશ્કેલીઓથી ડરતી નથી. અને તે સતત આગળ વધવાનો પ્રયત્ન કરતો હોય છે. તેની અંદર એક હિંમત હોય છે કે હું તો આ જ કરી લઈશ. પરંતુ તેમના પાસે સમયનું પાલન. સફળ વ્યક્તિ એ સમયનું ખૂબ મહત્વ સમજે છે. તે દરેક કાર્ય સમયસર પૂર્ણ કરે છે અને સમયનો બગાડ કરતી નથી. પરંતુ યોગ્ય આયોજન કરીને તે પોતાના લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી શકે છે. અને તેનું આયોજન પણ તે ખૂબ જ સરસથી ઘડે છે. અને તેમના અંદર આત્મવિશ્વાસ તો હોય જ છે. સફળતાનો પાયો તે જ છે એનું આત્મવિશ્વાસ. અ સફળ વ્યક્તિ એ પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખે છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તે હિંમતને તો હારતી નથી. અને સકારાત્મક વિચારથી પણ તે આગળ વધી રે છે. તેનામાં તેઓ અ કે બીજા લોકો કે તેના ફ્રેન્ડ લો કો તેની કોઈ પણ પ્રકારની ચીઢાવતા હોય કે આ તો ખુબ જ મહેનત કરે છે, ખુબ જ વાચ ચે છે. પરંતુ, તેને જ ખબર હોય છે કે નહી મારા મહેનત કઈ નિષ્ફળ જાતું નથી. અને શિસ્તનું પણ કો તો કોઈ સ ફળ વ્યક્તિઓ શિસ્ત જીવનનો પણ આધાર રાખે છે. એ નિયમિત રીતે ખૂબ જ સારું જીવન જીવે છે. ના કોઈ તે બીજાથી મતલબ કેય હોતું નથી. પરંતુ, પોતાના નિયમોનું પાલન તો અ કરે જ છે. અને દરેક કાર્ય જવાબદારી પૂર્ણ કરે છે. જો તેને કોઈ પણ કાર્ય સોંપવામાં આવેલું હોય તો, તેને લાગે છે કે મારી માથે કેટલી મોટી જી કેટલી મોટી જિમ્મેદારી છે તો હું એને પોતાની અ જવાબદારી રીતે પૂર્ણ કરું, અને શિસ્ત વ્યક્તિને તે વિશ્વાસ પાત્ર બનાવે છે. અને પ્રમાણે તા પ્રમાણિકતા હું વાત કરું છું કે સફળ વ્યક્તિ સૌથી મોટી ઓળખ છે પ્રમાણિકતા. તે હંમેશા સત્ય બોલે છે અને ઈમાનદારીથી કામ કરે છે. અને પ્રમાણિક વ્યક્તિ અ સમાજમાં માન, સન્માન અને વિશ્વાસ મેળવે છે. તે અ બીજાથી ડરે જ છે કે કઈ મારી સમાજમાં આમને મારિ સમાજ મા નામ ખોટું ના છે એમ અને તે ધીરજ રાખે છે સફળ વ્યક્તિ મુશ્કેલીઓથી અ ગભરાતો નથી. પરંતુ, તે મુશ્કેલીઓનો સામનો કરે છે તેને જીતવાનો પ્રયત્ન કરે છે ધગસ રાખે છે જીતવાનું. અને ધીરજ રાખે છે. તે સતત મહેનતથી જ મોટો સફળતા પ્રાપ્ત કરી શકાય છે તો અ તમે મને એના વિશે હજુ કેવો ની સફર વ્યક્તિ માટે
હા બેન તમે જે પણ કીધું ને ખુબજ સરસ કીધું છે તો હું બી તમારી જોડે આયાજ વિશે વાત કરું એ દરેક સ સફળ વ્યક્તિના જીવનમાં છે ને સખત મહેનત એ સૌથી મહત્વની ચાવી છે કોઈ પણ વ્યક્તિ ફક્ત કલ્પના કરવાથી કે આરામ કરવાથી સફળ નથી થતો નથી કારણ કે પોતા એ છે ને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રાત દિવસ એક કરીને અથાગ પરિશ્રમ કરવો પડે છે મહેનત નુ વ્યક્તિ મુશ્કેલીઓ થી ક્યારેય ડરતો નથી અને સફળતા માંથી શીખીને વધુ મજબૂતીથી આગળ વધે છે જો ઈતિહાસ સાક્ષી છે કે જેમણે પોતાની જાતને મહેનતની ભઠ્ઠીમાં તપાવી છે ને કે આજ દુનિયામાં એક અનોખી ઓળખ બનાવી શક્યા છે આમ સાચા અર્થમાં મહેનત અને સમર્પણ સફળતાનો સાચો પાયો છે આ બધી વસ્તુઓ ખૂબ જ અગત્યની છે કારણ કે છે ને સફળતા છે ને આપણે જે ક ને કે અ મહેનત કરવા વાળાની હાર નથી થતી અ મહેનત જે કરે છે ને તે શિખર સુધી પહોંચે છે આપણી મહેનત આપણાને રંગ લાવે છે જેમ કે આપણે સ્કૂલમાં જઈએ છીએ આપણે ઘણી મહેનતો કરે છીએ જો આપણે પરીક્ષામાં પાસ હોવું હોય ને તો આપણે મહેનત ગણી કરવી પડે છે તો જયારે આપણે મહેનત કરીએ ને તો જ આપણે પાસ થઈએ અને કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે એ લોકો સ્કૂલમાં જાય તો છે પરંતુ એ લોકો અ પોતાને છે ને મેં એ કાબિલ બનાવતા જ નથી એ લોકો છે ને સ્કૂલ માં જે બી ભણાવે છે તે ત્યાં જ મૂકીને આવી રહી છે અને ઘણા સ્ટુડન્ટો એવા હોય છે ને તે ખૂબ જ મહેનત કરે છે એ લોકો ના બધા અ પરીક્ષાઓમાં ખુબ જ સારા માર્ક્સ આવે છે અને ખૂબ સારી રીતે એ લોકો મહેનત કરીને અને સારા રિઝલ્ટ પ્રાપ્ત કરે છે અને એના પછી હું જો વાત કરું ને કામ ધંધા નોકરીયા વાળાને તો એ લોકો બી જયારે ખુબ મહેનત કરે છે ને તો તરકી થાય છે અને જયારે માણસ આ વિચારે લ ને કે મારે કઈ કરવું જ છે આગળ વધવું છે તો તેના માટે આપણે મહેનત ખૂબ પ કરવી પડે છે તો જ આપણાને તરકી મળે છે અનેને સફળતા મળે છે તો આ બધી વસ્તુઓ ખુબ જ સારી છે કારણ કે જયારે માણસ અ મહેનત કરે ને ત્યારે જ એને સફળતા મળે છે તમે કઈ આગળ ખહેવા માંગો છો બેન
હા તોમેં જે કીધું એ સરસ કીધું અને હું એ પણ મામાંગુ છું કે સફળ વ્યક્તિ હંમેશા સકારાત્મક વિચારથી જ તે પોતાના પરિણામ જાહેર કરે છે સફળ વ્યક્તિ પોતાની જવાબદારી અને સારી રીતે સમજે પછી મે આગાળી કીધા પરંતુ પોતાનું દરેક કામ એ સમયસર રીતે પૂર્ણ કરે છે અને જવાબદારી સાથે પુર્ણ કરે છે તેના કારણે તેના પર વિશ ઘણા બધા લોકો તેના ઉપર વિશ્વાસ રાખે છે અને તે સમાજમાં પોતાનું નામ મેળવે છે પણ સફળ વ્યક્તિ એ ક્યારેક શીખવાનું બંધ કરતો નથી. તે નવા જ્ઞાન અને ટેકનોલોજી અને નવો અનુભવ એ સ્વીકારે છે, શીખે છે અને તે સાથે સતત શીખવાની આદત તેના આગળ વધવામાં મદદ કરે છે. તે કયા તે તે ક્યારેય વિચારતો નથી કે હું આ નય શીયખો. પરંતુ તમે માનો છે કે હું કોઈ નવી વસ્તુ શીખું તો મારામાં જે ફાયદો થાય છે. અને સફળ વ્યક્તિ ઉતાવળ માં નિર્ણય લેતી નથી. પરંતુ તે દરેક પરિસ્થિતિઓનો વિચાર કરીને યોગ્ય નિર્ણય લેય છે. અને સારા નિર્ણય સફળતા નો માર્ગ અ માગ તરફ પણ વળવે છે અને પણ સફર વ્યક્તિ એ ક્યારેક અ અહંકાર કરતી નથી તે દરેક વ્યક્તિઓનો આદર કરે છે. અને શૌ સાથે પ્રેમથી વર્તે છે નર્મદા વ્યક્તિને વધુ લોકપ્રિય અને સમાનિત બનાવે છે. અને તેઓ હંમેશા શાંત અને સારો સ્વભાવ કે હોય છે અને તે કોઈ પણ વ્યક્તિથી વાત કરે છે તેને શાંત સ્વભાવ થી જ વાત કરતો હોય છે. અને સફળ વ્યક્તિને નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે તે પોતાની ટીમને પ્રોત્સાહન આપે છે, લેક્ચર આપે છે, યોગ્ય માર્ગદર્શન આપે છે. અને મોટિવેશન લેક્ચર આપે છે અને સ અને તેઓને આ બતાવે છે કે શૌ સાથે રહીને આગળ વધવું. જયે પણ સફળ વ્યક્તિની હું વાત કરું છું કે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે તે નિયમિત કસરત કરે છે. પૌષ્ટિક આ લે છે અને પૂરતો આરામ કરે છે અને સારું સ્વાસ્થય સફર માટે ખુબ જ જરૂરી રહે છે. અને જો આપણે શરીરે સારી રીતે સ્વસ્થ રહએ તો ઘણા તકલીફો સારા વ્યક્તિ કેવી રીતે સ્વસ્થ્ બની શકે? અને હું એ પણ કહું છું કે એ લોકો સમય નું પાલન અને આત્મવિશ્વાસ શ્વાસ અને શ્રેષ્ઠ શ્રેષ્ઠતા અને પ્રામાણિકતા નું પણ ધીરજ રાખે છે. કોઈ અ કોઈ ક્લાસ માં એક એવો વ્યક્તિ હસે કે એક એવો છોકરો છોકરો હોય છે કે જે ટીચર લોકને ખુબ જ ગમે છે કેમ ગમે છે પરંતુ એના સ્વભાવ જોઈને ટીચર લોકો કે છે કે આ બો ડાયો છે. અ એનો સ્વભાવ કેટલો સરસ છે અને તે હોશિયાર પણ છે. તે કોઈની સાથે મારપીટ કે ઝઘડો કરતો નથી. એને જોઈને જ ટીચર લોકો એમ લાગે કે બસ એ લોક ના જેમ દીકરા છે એવું લાગે છે બીજા છોકરા લોકોને પરંતુ તે વ્યક્તિ સફળતાથી જ અને પોતાના નર્મતા તે જ આગળ વધી શકે છે. અને સતત શીખવાની ભાવના અ ભાવ નો પણ સમાવેશ થાય છે. જો આપણે આ ગુણ આપણે જીવનમાં અપનાવીએ છીએ તો આપને સફળતની મળી શકે છે અને સન્માન મળી શકે સમાજમાં. અને વ્યક્તિ બેની ટકે છે સારા પરંતુ હું તો એજ કહ છું કે જો સમાજમાં રહેવું હોય તો અ સફળ વ્યક્તિ માટે સારો ગુનો પણ શીખવું ખૂબ જ જરૂરિયાત છે. તો તમને શું લાગે છે આની ઉપર?
તમે જે પણ કીધું ને બેન ખુબ જ સરસ કીધું છે. અને જો હું કા અહીંયા સફળતાના વિશે જો હું ઘણા બધા છે ને મહત્વના સ્તંબો છે ને તેના વિશે જો વાત કરું ને તો જો આપડે છે ને સ્પષ્ટ ધ્યેય જે હોય ને તો ક્લિયર ગોલ હોય છે તે ચોક્કસ લક્ષણે છે ને નક્કી કર્યા વિના મહેનત દેશાહીન બને છે. અને એને પછી જો હું વાત કરું ને નિરંતર પ્રયાસ ન તો રોજ નાનું નાનું કામ પર જે આપણેે કામ કરીએ ને નાના નાના પ્રયાસો કરીએ ને તે પણ અ સમયગાળા મોટું આવે ને તો ત્યારે પરિણામ એનું ખુબ જ સારું આવે છે. સમયનું જો સંચાલન વિશે હું વાત કરું ને તો આપડે છે ને જો સમયમાં છે અરે. આપણેે કોઈ બી કામ કરે ને તો તેમાં સમય પણ ખુબ જ અગત્યનું હોય છે દરેક સફળતા વ્યક્તિ છે ને પોતાના સમયની કિંમતી કિંમત છે ને એ બરાબર સમજે છે કારણ કે આપડણે સમયથી જે કામ કરીએ ને તેનું વ્યવસ્થિત ખુબ સારી રીતે સારું પરિણામ આવે છે. અને એના પછી જો હું વાત કરું ને સકારાત્મક અભિગતમાં તો તે શું છે કે મુશ્કેલી સમયમાં પણ આપણને હિંમત કરાવીને છે ને શીખવાવેે છે. એટલે આ બધી વસ્તુ ન આપણે છે ને ખુબ જ ધ્યાન રાખવો જોઈએ સફળતા માટે અને સફળતા છે ને એક ચાવી છે આપણા મહેનત ની મહેનત છે ને આપણે મહેનત કરીએ ને સારી રીતે તો આપણને સફળતા તો મળે જ ખરી બેન તો આપડે બધા એ છે ને એકબીજા ને એજ બધું શીખાડવું જોઈએ અને સારી સારી રાહ આપ કે આપડે જેટલી મહેનતો કરશું કરીશું ને તો સારા અને સારી રીતે સફળતા આપણને મળે છે. અ. અ આપરે બધાએ સફળતા તો કરવી જોઈએ બેન આપણે તમે જે પણ કીધું ને મને ખુબ જ સારું લાગ્યું છે બેન આ
તો હું એ જ કહું છું કે અમણાં કે સફળ વ્યક્તિએ બીજાઓ સાથે મળીને પણ કામ અ. કામ કરે છે અને વિશ્વાસ રાખે છે. અને તે દરેક વિચારોનું સન્માન કરે છે અને જરૂરિયાતમાં તે લોકોને બી જેને મદદ કરે છે અને ટીમ ભાવના અને સહકારથી મોટો લક્ષ્ય એ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે અને હું તો એ જ કહું છું કે સફર વ્યક્તિએ હંમેશા પોતાના લક્ષ્ય પણ ધ્યાન કેન્દ્રિત રાખે છે. અને પોતાના ધ્યાનને પ્રાપ્ત કરવા માટે સતત મહેનત કરે છે. તો તમે હજુ કંઈ કહેવા માગો છો?
ના બેન તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે ને હું તમારી વાતોથી છે ને સંતુષ્ટ હું. આપી જે મારી જોડે વાત કરી ને તેના માટે આપનો ખુબ ખુબ આભાર.
ઓકે મને પણ તમારી જોડે વાત કરીને ખુબ જ સારી સમજૂતી માંડી ઓકે આભાર.